કેસે કેમ છો?
બસ મજામાં કેમ છો? જય શ્રી કૃષ્ણ.
હા હું પણ મજામાં છું.
શું કરો છો તમે?
હમણાં બસ અ બેઠી હતી હું થોડુંક ઘરનું કામ કરતી હતી.
હા હા ચાલો હવે વેકેશન પડી એટલે ક્યાંક ફરવા જવાનું ગોઠવું.
હા એ તો છે હા છ મારે બસ હમણાં જ વેકેશન થયું છે એટલે ક્યાંકને જવું જ છે વિચારતા જ હતા.
હા હા, હું વિચાર કરું છું ક્યાંક એવી જગ્યા જઈએ જ્યાંથી આપણે દર્શન બી થઈ જાય અને ફરવાનું બી થઈ જાય, એટલે પણ એક વિચાર એના પહેલા એક આ વિચાર આવે છે કે હું પ્રાઇવેટ અ ટ્રાન્સપોર્ટેશનમાં જાઉં કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જાઉં એનું વિચાર કરું છું.
મારા ખ્યાલથીથી તો તમને પબ્લિક ટ્રાન્સપોર્ટ થોડુંક સસ્તું પણ પડશે, અને આમ આરામદાયક પણ રહે છે, જેમ કે આપણે પ્રાઇવેટ આપણું કંઈ વ્હીકલ લઈને જઈએ કાર છે કે કંઈ પણ, તો આપણને મતલબ થોડું એ મોંઘું પણ પડે. અને પ્લસ એમાં છે ને આપણે બેસી બેસીને લાંબુ જો જવું હોય ને તો થાકી પણ જવાય.
હા એ વાત તો તમે હા એ વાત તો તમે એકદમ સાચી કહી, હા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે, ટેક્સ ભરીએ છીએ તો પછી સ કાર ટ્રેન, બસ, અને આવા બધી સુવિધા બ સુવિધા આપે છે તો આપણને એનો ઉપયોગ કરવો જોઈએ આપણે દૂર, જઈએ તો આપણને પેલાથી બુકિંગ વગેરે કરીને આપણે જઈએ તો નિરાતે આરામથી આપણે દૂરનો ડિસ્ટન્સ બી આરામથી તય કરી શકીએ છે.
હા ખરી વાત છે, અને આપણે પહેલાંથી જ જો બે મહિના આગળને એવી રીતે પહેલાંથી જ આપણે જો ટ્રેન છે બસનું ટિકિટ બુકિંગ કરાવી દઈએ તો આપણને ટિકિટમાં પણ ઘણો ભાવમાં ફરક પડે છે થોડી સસ્તી પણ પડે છે, અને પ્લસ ટ્રેનમાં બસમાં મુસાફર ફરી કરર એ આરામદાયક પણ હોય છે. તમે ટ્રેનમાં સ્લીપર કોચમાં આરામથી સુઈને જઈ શકો છો. એક જ જગ્યાએ બેસીને કંટાળો તો ટ્રેનમાં ડબ્બામાં આમથી તેમ તમે ચાલી શકો છો. આજુબાજુ કેટલા લોકો હોય છે. તો કંટાળો પણ નથી. નથી આવતો.
વાત સાચી કીધી, અને આપણને વોશરૂમ ની બી સુવિધા મળે છે અને ટ્રેનમાં કઈક ફૂડ ખાવું હોય તો એની બી સુવિધા મળી જાય છે, હા તો સુવિધા તો બહુ મળી રહે છે, એમાં એ વાત
હા અને એ જ જો તમે પ્રાઇવેટ તમારા વ્હીકલમાં જશો પ્રાઇવેટ તમારી કારમાં કે કશું, તો એમાં તમે એક જ જગ્યા પર બેસીને કેવા કંટાળી જશો પછી તમારે જમવા માટે કશે આમ સાથે છોકરાઓ હોય તો આપણને કેટલા હેરાન થઈ જાય જમવા માટે પણ તમારે, અમુક ડિસ્ટન્સે કંઈક હોટલમાં એવું કાર તમારે ઊભી રાખવી પડશે. અને પછી રાત રાત્રે મુસાફરી કરવામાં પણ થોડો ડર હોય છે ને.
હા એ વાત તો સાચી પણ, પ્રાઇવેટ વાહનના બી આપણે સુવિધાઓ બી છે કે આપણે આપણા ટાઈમથી ક્યાંક આવો અને ક્યાંક જવું હોય, તો આપણે આપણા ટાઈમથી નીકળી શકીએ છએ, પ્લસ આપણને જ્યાં કોઈ આપણને કોઈક સીન બહ સરસ લાગતો હોય તો આપણે વધારે પડતું અગર આપણને ત્યા રો રકાવવું હોય તો આપણા પ્રમાણે આપણે રોકી શકીએ છીએ એવું, ટાઈમ બાઉન્ડ્રી નથી હોતી નહી તો આપણે પ્રાઇવેટ વાહનોમાં જઈએ, તો તે ટાઈમ ટુ ટાઈમ સ્ટેશન ઉપર રૂકે છે અને જ્યાં જો એ એકદમ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે છે, અને આપણે જો પ્રાઇવેટ વાહન લઈને જઈએ તો આપણા ટાઈમ પ્રમાણે પણ જઈ શકીએ છીએ.
હા એ પ્રાઇવેટનું એક એ આપણને થોડુંક બેનિફિટ છે કે આપણે આપણા આપણા ટાઈમે નીકળી શકીએ છે છેએ આપણા ટાઈમે કશે પણ ઊભા રહી શકીએ છીએ, અને આપણી જો નાની ફેમિલી હોય તો આપણે એક આપણા પ્રાઇવેટ કારમાં પણ આપણે મુસાફરી કરી શક
હા આપણને પ્રઇવેસી પણ પ્રવેસ નું બી કોઈ ઈશ્યુ નથી થતું. પણ એની આપણે એ બી ભોગવવું પે કે આપણને જો, મેન્ટેનન્સ આપણને ભોગવું પડે છે વધારે પડતું ખર્ચ થઈ જાય છે. અને રોડ ટેક્સ અને પેટ્રોલ એ બધું નું વહન બી આપડે પોતે જ કરવું પડે છે. એ આપણને થોડાક કોસ્ટ થી થોડું વધારે પડી જાય છે, એટલે થોડું મોંઘુ પડી જાય છે.
બિલકુલ એટલે જો પબ્લિક ટ્રાન્સપોર્ટ કે પછી પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ બંનેના પોતપોતાના ફાયદા અને નુકસાન તો છે જ એટલે હવે એ તો વ્યક્તિ પર ડિપેન્ડ કરે કે એણે કયા સુવિધા પ્રમાણે જવું છે.
હા આપણે જો પ્રાઈવેટ વાહનમાં જઈએ અને જો પબ્લિક વાહનમાં જઈએ પબ્લિક વાહનમાં આપણે નિરાતે આરામથી આપણને કોઈ એની ટેન્શન નથી હોતી કે આપણને ચલાવાનું છે, કે શુંનું એ બી આપને ફદો અને ટાઈમ પર એનું એક બધું ટાઈમ ટેબલ ગોઠવેલું હોય છે કે આપણે ચાર વાગેનું ટાઈમ છે તો આપણે ચાર વાગે ત્યાં પહોંચી જવાના છે. એ બધું હોય છે, તો એ ફાયદો બી કેહેવાય અને આપણે આપણા અનુકૂળ લાગે જેવી રીતે આપણને જે પર કેટલા ડિસ્ટન્સ પર જવાનું છે, એ બધું વિચારીને પછી આપણે આપ આ નિર્ણય લેવો જોઈએ કે આપણે કયું ટ્રાન્સપોર્ટ યુઝ કરવાનું છે. એમ.
હા ખરી વાત છે, અને આ છે ને ટ્રેનની મુસાફરી આપણને મારા મતે તો ટ્રેનની મુસાફરી સૌથી સસ્તી અને સેફ પણ લાગે છે, કે એમાં આપણને કોઈ જાતનો ડર નથી રહેતો કે રાત્રે એક મહિલા એક એકલી પણ તેમાં મુસાફ ફરી કરી શકે છે.
હા એ વાત સાચી કહી.
હા અને સરકારે આપણને આ બધી આપણે આટલું ટેક્સ ભરીએ છીએ બધું કરીએ છીએ અને સરકારે આપણને આટલી સારી સુવિધાઓ આપે જ છે, તો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જ જોઈએ.
હા સાચી વાત. હમણાં મારે બી કંઈક દૂર જવાનું છે, તો અમે બી વિચાર કરીએ છીએ કે ટ્રેનમાં બુકિંગ જ કરાવી નાખીએ અને પહેલા બુકિંગ કરાવીએ એટલે એના ફાયદાઓ બી તો થાય.
હા તમે બે થોડા ટાઈમ અગાઉ બુકિંગ કરાવો તો તમને ટિકિટો પણ થોડી સસ્તી મળે છે, પછી તમે તત્કાલમાં એવું કરાવો ને તો તમને મોંઘી પણ પડે છે, ટિકિટ.
હા હા. સાચી વાત પછી સીટ મળે ના મળે એનો બી પ્રોબ્લેમ થઈ રહે છે, હા.
જાયને બધું બહુ પ્રોબ્લેમ થઈ જાય અને જો આપણે કશે ગ્રુપ માં મતલબ બહુ આપણું મોટું ગ્રુપ હોય તો આપણે કોઈક પ્રાઇવેટ વ્હીકલ્પ આવી રીતે બસ છે, કે કોઈક ટ્રાવેલ્સ વાળ પાસેથી આપણે બુકિંગ કરાવીએ મોટું ગ્રુપ હોય તો એ પણ આપણને સારું પડે છે અને સસ્તું પણ પડે છે.
હા સાચી વાત.
હા.
બંને બંને ટાઈપના વ્હકલો પોતા પોતપોતાની જગ્યાએ સારા છે, હવે અનુકૂળ કે આપણને કે શું અનુ છે, એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ. જેમ કે જે પ્રાઈવેટ વાહનો છે, એ જે આપણે નાની ઓછા ડિસ્ટન્સે ક્યાંક જવાનું હોય આપણે ક્યાંક નોક જતા હોય તો આપણને બસ નું આપણે વેઇટ કરીએ તો આપણું સવારે ટાઈમ એ થઈ જાય તો આપણે નાના હોય જેમ કે સ્કૂટી કે બાઈક એનો ઉપયોગ કરીને આપણે આપણા કાર્યસ્થળ ટાઈમ પર પહોંચી શકીએ છીએ.
બિલકુલ બિલકુલ સાચી વાત અને અત્યારે તમને ખબર જ હશે કે આજે બધા રી્ષાઓ ચલાવે છે પ્રાઇવેટ રિક્ષાવાળા તમને ખબર છે, કેટલું ભાડું મન ચાહે તેવું એ લોકો ભાડું લે છે, નાના નાના ડિસ્ટન્સનું પણ એટલે અમારા શહેરમાં હોય છે ને સિટી બસ કરીને પણ ચાલુ કરી રહી છે બસ પાંચ અને દસ રૂપિયાના ભાડામાં તમે આ આખા સિટીમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.
હમ્મ હમ્મ હા તો પછી આપડણે એનો ઉપયોગ બી કરવો જ જોઈએ કા એ બી સારું છે.
હું કામ આપણે આટલા બધા મોંઘા મોંઘા ભાડાં ખર્ચીને જવુ છે જો સરકારે આપણને આટલી સારી સુવિધા આપતી છે તો હું પણ હવે મારા નાના નાના ડિસ્ટન્સ એવું હોય તો હું અમારી સિટી બસનો જ ઉપયોગ કરું છું એ અલગ અલગ રૂટ નંબર પ્રમાણે બસ નંબર આપ આપ્યા જ હોય છે અને એમણે પોતાની એક એપ પણ લોન્ચ કરી છે તો આપણે એપના થ્રુ પણ આપણી ટિકિટ આપણે બુકિંગ કરાવી શકીએ છીએ એમાં
હા હા હવે તો બો બધું બહુ બધી સુવિધાઓ ભી મળી ગઈ છે આ ટ્રેનનું તમે પેલા કીધું એ એ પ્રમાણે મને એ બહુ સારું લાગ્યું કે આપડણે ક્યાંક લાંબી ટ્રીપ પર જવું હોય અને વધારે ગ્રુપમાં જવું હોય તો આપણે ટ્રેન ભી કરી શકીએ ટ્રેન બુક ટ્રેન ટ્રેનમાં બુક એમાં સુવિધાઓ જે બો બધી સુવિધાઓ મલી રહે આપણને અને આપણે આરામથી પણ સુઈને ભી જઈ શકીએ છીએ આપણને થાક ભી ના લાગે આપડે જ્યા જઈએ ત્યાં ભી ફ્રેશ મૂડથી ત્યાં પહોંચી શકીએ છીએ તો આ ભી મને બો સરસ અ અનુભવ
હા હા નહી નહી બિલકુલ ટ્રેનમાં તમને ગ્રુપ સાથે તમે જશો ને તો તમને કે કેટલી મજા આવશે એક તો તમારું ટિકિટના ભાડો તમને ઓછું લાગશે પ્લસ તમે એકદમ સેફલી સુરક્ષિત તમારી જગ્યાએ પહોંચી જશો ટાઈમ પર અને એમાં તમને ખાવા પીવાનો પણ કોઈ તકલીફ નહીં થાય તમે અ એકદમ સ્લીપર કોચમાં આરામથી જઈ શકો પ્લસ ત્યાં આજુબાજુ એટલા બધા લોકો હોય ને કે આપણને કંટાળો પણ નહીં આવે આપણા ફ્રેન્ડ્સ સાથે અંદર આપણે કેટલી બધી ગેમ્સ પણ રમી શકીએ અને એન્જોય કરતાં કરતાં જઈએ
હા એ વાત તો સાચી મનોરંજન ભી થ થ થઈ જાય અને આપડી મુસાફરી ભી થઈ જાય બે. કામ એક સાથે થઈ જાય.
હા એટલે બસ આપણા અનુકૂળ આપણને કેવી કેવી રીતે પહોંચવું છે થોડું જલ્દી ઝડપથી પહોંચવું છે કેવી રીતે પહોંચવું છે એ રીતે આપણે ટ્રાવેલ્સનો કે પ્રાઇવેટ હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય એ રીતે ઉપયોગ કરીએ છીએ. બંનેના ફાયદા નુકસાન તો છે જ.
હા સાચી વાત જેવી રીતે તમે કીધું કે ઝડપથી ક્યાંક પહોંચવું જોઈએ જો આપણને કોઈ એવી મેડિકલ ઈમરજન્સી પડે તો આપણે પ્લેન એવા બી ઉપયોગ કરી શકીએ છે. આપણે ઝડપથી એક થી બીજા શહેર કે કા તો એક દેશથી બીજા દેશ. જલ્દી થી પહોંચી શકીએ જો આપણને એવી કોઈ એમરજન્સી હોય તો આપણે પ્લેનનો બી ઉપયોગ જલ્દી કરી શકીએ છી.
થી પહોંચવા માટે. બસ એ જ છે કે વ્યક્તિના બજેટ પર થોડું ડિપ. ડિપેન્ડ કરે છે કે એમનું બજેટ. કેટલું છે એટલે દરેકને આ પ્લેનની મુસાફરી પણ નથી પોષાતી ભલે ને ઇમરજન્સી કેમ. ના હો.
હા એ વાત તો સાચી પણ કોઈક કોઈ દિવસ એવું થઈ જાય તો આપણે એનું બી આપણને સરકારે આપણને એની બી આપણે સુ સુવિધા આપેલી છે.
હા એ તો બહુ સારી સુવિધા છે કે તમે ઝડપથી એક સ્થળેથી બીજા દેશ સુધી અમુક કલાકોના ડિસ્ટન્સમાં જ તમે પહોંચી જાઓ છો. એટલે આપણી કોઈક ઇમરજન્સી હોય તેમાં આપણે જલ્દી પહોંચી શકીએ છીએ. એ ખૂબ જ સારી બાબત છે. પણ ઘણા લોકો
એટલે આ તો છે જ કે આપણને વધારે એનું મૂલ્ય તો વધારે ચૂકવો જ પડ પડે પણ કોક વખત અગ એ બી અ આપડે કામ આવે તો આપણે એનું બી કામ લઈ શકીએ.
બિલકુલ. જેટલું મૂલ્ય ચૂકવવીએ એટલી આપ આપણને સુવિધા પણ આપે છે ને આપણને જલ્દી પહોંચાડી દે છે. અંદર એટલી સારી આપણને ફેસિલિટી આપે છે.
હા. એ વાત તો સાચી. ચાલો
પછી મળીએ. હા ચાલો પછી પછી મળીએ, બાઈ.
હા ઓકે બાઈ. ધ્યાન રાખજો. જો